હાલો.
હલો.
હા, બોલો, બોલો, હા.
હ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, શું કરો?
કઈ નહી, જો હમણાં તો આગડી નવરા થયા ને, હવે મે કામ લઈ આવ્યા શે, આજ નવું કામ આવ્યું છે, તો કામ લઈને બેઠા.
હા.
તમારે?
અમારે શાંતિ આઘળી તો કઈ કામ નથી આવું કે. કાક ઉદ્યોગ ખોલવાનો વિચાર છે, હવે ઘરે બેઠા કેક ખોલીએ નવીન માં.
હમ્મ. તો તમારે અહીં કઈ એવું કામ નથી આવતું ઘરે બેઠા કઈ, બેનું કામ કરી હગે એવું.
ના, ના.
હા.
કઈ નથી આવતું, અમારે એવું.
હા.
ઉધોગોમાં તમને કઈ ખબર હોય તો, કયો કઈ નવીન માં કઈ? શું?
નવીન માં તો એવું નવીન માં તો એવું તો કાંઈ નથી અત્યારે તો નીતર હાલે જ છે ઓનલાઈન બિઝનેસ
હા
અમાં ઘણાંય બધાય નથી બનાવતા આપડે હાં ઘણાય રીલ્સ બનાવીને એમાંથી પૈસા કમાય છે. બ્લોગ બનાવી ને બ પૈસા કમાઈ
હમ્મ
એવું કંઈ ચાલુ કરો એવું કાંઇ
નઈ એવું મોબાઈલમાં તો એવું કાંઈ નથી કરવું અમારે ઘરે બેઠાય કાંઈક આપડે કકઈક બનાવી શકીએ ને એવો વિચાર છે.
હં
પર હા છે ને અ ટિફિન સર્વિસનું રાખવું છે હવે એવું કરશું લોઝિંગ કેય ને એવું
હં
એવુ કરવું જોશે પણ એમાંય જો અત્યારે કેટલો તેલના ભાવ છે કેટલા ઉ વધી ગયા છે પછી ઘઉં ને ગેસના બાટલા અને
હમ્મ જો અત્યારે છે ને લોજિંગનું અત્યારે નો કરાય અને અત્યારે એવું થાય કે જો ચોમાસાની સિજન શાકભાજી ઓછું આવતું હોય એટલે એમ તકલીફ પડે તમે લોજિંગનું ચાલુ કરો એટલે તમે દરરોજ એકને એક શાક ના આપી શકો એને પછી બી જુ કે દરરોજ તમે કઠોળ હોય તો કઠોળેય ના આપી શકો એટલું યેને
હા
પાછું આપડે અત્યારે જો ગેસની ને તકલીફ હોય સે ગેસની ને એની તકલીફ હોય તો પેલા આપડે ચાલુ કરી દીધું પછી ગેસ ના મળે તો ઓલાને આપડે ના પાડવી ને ટિફિન વાળાએ બંધવેલું હોય એને એટલે એવું ઈના કરાય જો એવું હોય ને તો ક્યાંથી કાંઈ આપણેે આમાં આ બાજુ હું એમાં તો ઇમિટેશનનું વધુ હાલે છે પછી સિલાઈનું ય હાલે હે ચણિયા પછી કોઈ બ્લાઉજ કટિંગ કરીને આપે ને એમાં ખાલી પાર્ટ બધાય જોઈન્ટ કરવાના બ્લાઉઝમાં આપડે નથી આ ચોલીના ન બ્લાઉજ આવતા
હા
હા એવા
એવું કંઈ તમારે અઈયા કંઈ નવીનમાં ઓય એવું કંઈ તમારી અઈયા નવીનમાં મળતું હોય તો મારા માટે મોકલાવજો હું તમને છે ને અમારુ એડ્રેસ મોકલાવી દઈશ ઈ જગ્યા એ તમે મોકલાવજો કે ક હોય કંઈ એવું ઘર બેઠા એવું થાય હલો હલો હલો હલો